ના ના બેસ.
હલો શું કરું છું?
બસ બેઠા.
એ
હા બાય બાય.
મજામાં.
હવ મજામાં.
જમીયુ તમે?
અમે જમી લે.
શું જામ્યું?
અમે તો બસ મગનું શાક અને રોટલી.
એવું એમ અમારે તો આજે મસ્ત વરસાદના મોસમમાં ગોટા બનાયા તા. હમ્મ. બરોબર.
કર બીજું અમે
કઈ નહી આજ બહ વધો વરસાદ આવ્યો. બઉ બધો બહઉ વરસાદ આવ્યો એટલે મમ્મી મસ્ત ગરમ ગરમ ગોટા બનાયા. પછી કઢી બનાવી કઢી કેવી બનાવી ખબર કી તો આવે ને હોટલ
હમ્મ હમ્મ.
વાળી ઘડી હતી અને અંદર પેલી દહી નાખે હોય ને એ ટાઈપ ની. લીમડા ના મસ્ત પાન હતા મીઠા લીમડા ના એવા ગોટા. ગરમ ગરમ ગોટા મેં ઘડીમાં ડબોળી ડબોળી ની ગાતા.
સર હસ તમે ખાતા જશે પણ અમને પેટમાં દુખાશે તમે અમને ના
હા હ એમાં એવું હતું કે ત એટલે અને બીજું શું વરસાદ ચાલુ હતો બાકી ત યાદ કરી પૂછવુંને તો પૂછી લેજે દાદી ને?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
મેં કીધું તુ કીધું પેલીને બઉ ભાવે પણ કીધું ચાલ વરસા હતો ને એટલે ઉભી ના રાખે. અને મને યાદ જ નતું કે અ મો બન્યા. તો આટલી વસ્તુને યાદ કરું મન પરાઠે અરે ના આપડે અલગ વાત છે.
અચ્છા હા બરોબર હમ્મ હમ્મ બોલો હમ્મ. બોલો.
કાઈ નઈ આજે તો કોલેજ ગઈ હતી નઈ કે
મો બી આજ તો ભર્યું ને વરસાદ કેટલો છે શું લેક્ચર ભરીએ
હા. કોલેજમાં ગઈ વરસાદ ચાલુ હતો લાઈબ્રેરી માં બેઠી થોડું વાંચ્યું પછી વરસાદ બંધ થયો હતો કીધું ઇન્ટર્નશીપ માટે જે જવાનું સ્પોકન ઇંગ્લિશ ના ક્લાસીસ માં
અચ્છા
ત્યાં જતી રહું પછી વરસાદ ચાલુ થાય તો પલળી જવાય એટલે ત્યાં ગઈ હતી એટલે વેલા જ પોખી ગઈ હતી પછી સરએ કીધું મોર્નિંગ ને બી કીધું મોર્નિંગ પછી અમે ક્લાસ માં બેઠી ત્રણ જણા હતા. ત્રણે ત્રણ બેઠા ત્યાં પછી બધા આવ્યા ધીરે ધીરે પછી સર આવ્યા પહિ નાવા ચાલો સાડા બાર ઉધી આજ તો ભ રિટર્નમાં તો આવતા આવતા પ
પછી અમે આજ તો અમારે બી ફસ્ટ ના ક્લાસ ચાલુ થાય.
આજ થી ત્યાં
હમ્મ.
સાત દિવસ હોય
હ સાત દિવસ હોય
બરાબર
હમ્મ.
બીજું કે
બસ તમે કહો
બધુ કઈ નઈ હાલ એક મિત્ર ને મળવા ગયા તા
હા અચ્છા મળીને આયા મિત્ર ને
હઓ પરમ મિત્ર ને તો મળવું પડે ને યાર
હા એજ પડે વા
વરસાદ બેઠી નહિ બહુ ઘરે આવી ગઈ હ તો ઘર ઉભી રહું
હમ્મ.
અંદર મમ્મી ઊંઘી હશે બાર દાદા દાદી ઊંઘ્યા.
હમ્મ હમ્મ.
બીજું કે તારે મમ્મી હાર મમ્મી ઊગી કે ની
હઓ મારી મમ્મી સુઈ જાય છે પણ ભૂચડ તો વચ્ચે વચ્ચે ઉઠીને કોલ કરે શું કરે છે એ આજે તો ધાબા પર નથી ઊંઘી એટલે બારીથી હોર ના રાખી શકે એટલે ફોન કરે છે.
એટલે હવન કરે વા આવી મમ્મી
હાલ જ ફોન કરયો. મને ફોન કરી કે તું શું કે શું કર હ હુઈ કે જાગ એટલે મેં તું જાગું તો કે શું કરી મોબાઈલ જોવી કે ભણે કે તાર ફોન પત્યો મેં કીધું અ મારો ફોન પત્યો. તો કે શું કરી ભણી મે કીધું હોવ કે આંટી ને બધા જાગી કીધું ના આંટી ને બધા ભુઆ બુલા
આટલું બધું પુછવાનું?
ઓવ બોલ ફોન કરી
મા મમ્મીને તો કશું નહી કો દીપ કોઈ પુસવાનું નહીં આટલું બધું
હમ.
ચમ આવું આમ ચમ બીજે જઉં તો પુસે દસ સવાલ કરે અને તાર મમ્મી તું ઘેર હોય તો દસ સવાલ કરે.
નહીં
તો ઠંડી જેવું વાતાવરણ હે કાલ તો આપડે વરસાદ બહું આવવાની છે એવી આગાહી હે.
એટલે કોલેજ બોલેજ ના જાય તો સારું નઈ.
કઈ નઈ ની જઈએ
ચોરો જેમ આવેલી
કોણ
શી ખબર
ટીચર
પીછ જ પણ લી છે કે આપડે ગેટ થી આવે છે.
કોણ આવ બે ભાઈઓ પપ્પા કે પપ્પા તમે આવ ચોકલેટ લાયા.
અલી ના મમ્મી બે હતો
ચો?
અને હવે આ ચોકલેટ યાદ આવ્યું.
હમ.
તારે ત હાટું ચોકલેટ
વાહ હા.
એટલે લી અમે ચાર પાંચ જેવી લાવી દીધી એકતા નાલી એટલે બહું રાજી ના થાય હો. બહું ઉડીશ હવામાં પાછી આઈ જાય ચોકલેટ બોકલેટ કશું મળશે નહીં.
સહી તો કે
ડેરીમિલ્ક લી.
ઓહો હા.
દસ વાળી.
બલે બીજું કેવું?
કઈ નઈ હવે
જો બકા તારા ઘરના બધા સભ્યો કોઈ બી હોય બારનું એક અંદરનું મારું આઈ જાય જોડે
હા.
એસી ચાલુ ને જતા રયા બધા.
ચો જતા રયા?
મા મમ્મીની
એસી ચાલુ કરીને એટલે સોલર એટલે સોલર છે એટલે તમે અમીર હમજો પોતાને ચાલુ મિલી મિલીને જતો રહોશો.
એવું મુ ન હમતી મા મમ્મીને સમજે.
આ તા મમ્મી ને સમજાય દેતો તું કે આપડે ગરીબ છે એમ કઈ છે.
સમજાય દમ તું કે એટલે સમજાવું જ પડે.
તા મમીની ન પપા બે કે ગયા?
એ પેલુ
એ જીતી ચોક ખબર?
મારા પપ્પા ફોન ભૂલી ગયા જ્યાં તાન ઘરે જે
હા
મા પપ્પા ગેરેજે ફોન ભૂલી જ્યાં તા.
હા
એટલે એરીયો ફોન લેવા જ્યાં. તે મા પપ્પા જાતા હશે તો પેલા બેસી જાય જેડ કે મને લઈ જ
હ બોલો પણ લેવાય જોડે જાય. હાલ તું જ નહી અમૃતકાકા વગર. અમરત કાકા વગર આવતું જ નહી.
હા અમૃતકાકા વગર પલ ભર ગતું ફાવેજ ને.
હા તારી બેન ના પ્રણામ
હમ
સેનો અવાજ આવે?
આંટી કહાની જોરી.
આંટી
આંટી થી રોજ રોજ કરવા
અલ્યા એમ નઈ એ કેવો નિયમ કે દરરોજ કહાની જોવાની એટલે જોવાની. ભલે ખરાબ રાખ આદત હો જોએ જીવનમાં. મારે બે માની છે અમ હતો સંસ્કૃત ના કે લાઈફમાં ગમે એક આદત રાખવી ભલે ખરાબ રાખો. કેજી કે ભલે એમ એવી રાખો કે એ દાડામાં આ જગ્યા જઈને રખડવાનું. તો પે રખડવાનું એટલે રખડવાનું જ. એનાથી શુ તમને હેબિટ પડે રોજ કોક કરવાની.
આપડે રગડવાની લાગશે.
હ એમાં તો માહીર છીએ આપડે.
તો આપડે ઘર વાળા હમતો જ નહી.
સેનાઈ
મ કે હાચો. હા અને અમારે ચોકલેટ આપી દેજો અમને યાદ કરીને.
અરે આપડી પેલી મોટી ચોકલેટ હજુ પડી સિલ્ક. બબલી એ બબલી જ હતી ને?
તો પહી બબલી મને યાદ આઈ પણ હ જવાનું નહી રસોડામાં એટલે. હારું હજી પડી એ જ મો ટી વાત નહી તો કોક ફ્રીજ બ્રીજ ખોલીને જોઈ લઈ લીધી હોત તો. લઈ તો નઈ લીધી ને હજુ ખબર નઈ પડી કે નઈ પડી.
કઈ નઈ અમારે દસ ડેલ કાપી દીજું. તાર કઈ દઈશ સુમ સુું નામ છે સુું નામ છે?
નાગરાજભાઈ એ દસ વાળી ચોકલેટ ઇઝ મોર ઈમ્પોર્ટન્ટ ફોરયુ.
ના ના હ મારા હક મારા હક માટે લડુ મારી મમ્મી મને શીખવાડ્યું છે.
અને બીજી દસ ચોકલેટો લઈ આલીશ પણ બીજી દસ ચોકલેટો લઈ આલીશ પણ જો એ ચોકલેટ માટે મરતી હોયને તો નહી આલુ
પણ નહી એવું કોઈ નહી પણ મને મારી મમ્મી હક માટે લડવા મને દસ ની પણ મને મારા હકનું જ જોઈયે છે.
જેમ હમણાં મેં હમણાં મેં પેલી મૂકી હતી ને તને વિડીયો એક કે મમ્મીને બોલા હૈ પતિ કો માફ કરના. મમ્મી એ તો નહી થાય.
તો કેવાય એકબીજા લડતા હોય જોયું તું તે મસ્ત નથી હા ઘરમાં જ છું આ ઘરમાં જ છું પણ હજુ મમ્મી ને અંદર આવ્યા નઈ. એટલે ના ના વાત કર બે મિનિટ જેવું વાંધો નહી
બીજું કે હાલ એસી ની લાઈટ બંધ કરી પંખો ચાલુ
તમે ઊંઘી જજો હવે પાછા બઉ મોડા સુધી જાગવાનું કાલ તું મેવું હા તો કાલ તું સાડા બાર સુધી જાગતી તી.
હા લખતી તી
ખાજે તારી મેલડીના
મારી મેલડી ના
તો ઠીક ભણવાનું.
આ અસાઈમેન્ટ પૂરું કરીન ઊંઘીજી હુ.
કાલ તું આખા દિવસ ઊંઘી નઈ.
હઅ, બઉ ઊંઘ જ આવ મન કશું બી થાકી જાય, અવ હુઈજ જઈ હુ.
ઓય, પોણી લાવજે. પોણી. શું કે?
બસ અવ જોવુ, કોક મળે તો લખુ નકર હૂઈ જાવ.
ચમ કોક મળે તો લખું એટલે?
એટલે ફોટા કોકને કરું મેસેજ કોક જાગું નેમને તો જાગતા જ હોય. એને તો લસયુની હોય તોય પણ પૂછુ.
હા, તો પૂછ જે નઈ તો હૂઈ જાજે ભઈ લ
એ જ ને.
હા નઈ તો માર ખાઈશ તું. આજનો દિવસ ક્વીનવાળી ફિલિંગ લઈન કાલથી કામ ચાલુ.
કાલ તો માથું ધોવું પડશે, પણ હુ કઈ રીતે માથું ધોયે?
કેમ?
કોલેજ જવાનુ વહેલા હોય એટલે વહેલા માથું ધોઈ ન તો ત્યાં સુધી કઈ રીતે જઉ કઈ હેડ લેક્ચર ની ભરું
બીજી